હલો. હલો. હલો.
હા.
સોડાય છે?
હા સંભળાય છે સંભળાય છે. જય સ્વામીનાયણ બેટા જય સ્વામીનાયણ. શું કર છ? હા.
બરાબર શું કરો છો?
બઉ ધીમો અવાજ આવેજ બેટા.
એવું છે અવે સંભળાય ભાય છે. હવે સંભળાય છે.
હા સંભળાઈ સંભળાઈ બકા.
બરાબર શું કરો છો?
બસોને ફ્રી બેઠી તી તમે કલા ફોન કરું તને.
બરાબર.
તો આપડે અમદાવાદ રથયાત્રા જોવા જેવી છે બકા હા.
એવું તમે જઈને આયા.
ના બકા મારે જવું છે પણ આપડા ભાગ્યમાં નહી.
સાચી વાત. હા.
અમદાવાદ ની રથયાત્રા એટલે મસ્ત થાય છે એકસો ઓગણપચાસ ની રથયાત્રા ગઈ એ આ હમણાં ગઈ. ને મારે બેબી ત્યાંજ છે કે મને ઘણી વાર કે છે મમ્મી તું આવું ને તો તને ખબર પડે કેટલું મેરા કિળયારો આની જેમ ઉભરાય છે પબ્લિક.
હા.
એટલે જોવાની ઈચ્છા થાય છે.
ઓ આવતી સાલ એકસો ને પચાસ મી કરશે ને ત્યારે આપણે જઈશું.
હે?
આવતી સાલ એકસો ને પચાસની કરશે તાર આપણે જઈશું.
હાચી વાત છે હા ના જવા જેવી છે જવું જ છે મારે તો.
હા અને એકસો પચાસ મી કરશે ને એટલે બહુ પબ્લિક હશે.
હા દિવસે દિવસે પબ્લિક વધે છે બકા.
હા ભગવાન નો મહિમા કેટલો છે.
બહુજ મહિમા છે બકા શું ના જગન્નાથ પુરી નો એ એનો મહિમા તેવો છે ખબર છ હવારમાં દિલ્હી મંગળા આરતી થાય મંગળા આરતી થાય ને તારે ભગવાન ના માં મોડા આંખો પરથી પાટા ખોલે. એના દર્શન કરવા આ લોકો પબ્લિક આટલી ઉમટે છે બોલો
હા.
અને રથયાત્રાનું બહુ જ મહત્વ છે લાખોને કરોડો હરિભક્તો આવે છે પણ સંજય કોઈને અડચણ રૂપે નહીં થતું.
હા.
અને કેટલી બધી પબ્લિકને કેટલો બધો ઘસારો હોય છે પણ એટલું દિવસ એવી હારી હોય છે.
અને બીજું કેટલા બધા પબ્લિકને જમવાનો પ્રસાદ બધું જ આમ વ્યવસ્થિત રીતે પૂરવું પડે. કોઈ દિવસ ખૂટતું નહી.
હા હા તારો અવાજ ધીમો થઈ જાય છે.
હા એટલે છે ને આ પંખાનો અવાજ આવે છે ને એટલે એવું લાગતું હશે.
મેં બંધ કરી દીધો પંખો મારે પંખા ના હોય. હા હવે આવ્યો.
બરાબર.
એટલે મેં કહુ કે હવે જઈએ એનો મહિમા તો ઘણોય છે અને આપણે સાભરીયએ છે. કદાચ જે આંખે અંધરા હોય ને એ લોકો એનો અનુભવ કરે છે. બોલ
હા.
તો સરસ મેં આખું પેપર જગન્નાથ પુરી નું આવ્યું હતું ને ત્યારે બધું આખું પેપર વાંચ્યું હતું. અને આથી એ તો એટલા બધા હોય છે ને જે દેવીદાસ મહારાજ હોય છે ને જગન્નાથ પુરી ના મંદિર ના મહંત એ કોઈ દિવસ ચાલતા ના આવે એમની ગાડીમાં જ જાય.
હા.
પણ આ વખતે તો એ કેટલો કિલોમીટર સુધી તો ચાલ્યા છે. એક હાથી એવો હતો ને એના લીધે એને જોડે ને જોડે ચાલ્યા. અને પાણી નો છંટકાવ નગરપાલિકા એ એટલો સાથ સહકાર આપે છે કે મોટી મોટી ટેન્કરો રાખે. એટલે પેલી ગરમીને લીધે આથી ગુસ્સો ના કરે ને
ગુસ્સો ના કરે અને એટલો પબ્લિકને જોઈને તોફાન ના કરે એમ.
હા.
એટલે
એટલે એ છંટકાવ ચાલુ ને ચાલુ રાખે પોલીસ બંદોબસ્ત ને કશો અણબનાવ નહીં બને તો એની મહેરબાની ને
સારું જ કહેવાય અને આપણાથી જગન્નાથ પુરી પુરી તો જવાવાનું નહીં પણ અહીંયા અમદાવાદ તો જઈ શકીએ.
હા સાચી વાત છે હા. એટલે જવા જેવું ખરું બેટા.
પૂરી હા પુરીનું મંદિરનું એવું છે ને મંદિરનું ઉપર એટલામાં કોઈ પક્ષી ના આવે.
હા.
અને
સાચી વાત.
અને મંદિરનો એક પણ સાઈડ કોઈ પડછાયો નહી પડતો એ કેવું કહેવાય.
હા અને આ ભગવાન ભગવાન જગન્નાથ- અને એમની બેન સુભદ્રા અને એમના ભાઈ બલરામ એ ત્રણેની મૂર્તિ હોય ને એને આખે થી પાટા ખોલેને એના દર્શન કરે આ ભાવિક લોકો અને આપણા જે અમદાવાદના પેલા એ છે ને સીએમ ભુપેનદ્રભઈ પછી આપણા પેલા મુખ્યમંત્રી હા હર્ષ સંધવી એ લોકો પહેલી જ આરતી મંગળા આરતી કરે છે એ લોકો બોલ.
હા અને આ આપણે આ રથયાત્રા હોય ને! તો સોનાની સાવરણીથી કચરો વારવાનો મહિમાન તો મુખ્યમંત્રી પોતે વારે સોનાની સાવરણીથી.
હા હા સાચી વાત છે એટલે જેને મહિમા હમજાય ને એના માટે તો બહુ સારું છે અને જોવાલાયક છે. કે કેમ આટલું બધું મેરામણ થતું હશે એમનેમ તો આવે નહી પબ્લિક.
થી બધા વિદેશથી પબ્લિક આવે. અને તમે વિચારો ને એવું તો શું હશે તે સુરત થી સંઘવી પછી દિલ્હીથી અમિત શાહ બધા આયા હતા આ વખતની રથયાત્રામાં.
હા હા અને કેટલા બધા પ્રસાદમાં તો છે ને તો મગ હોય, ડ્રાયફ્રૂટ હોય અને પાછી ખીચડી. પાંચસો કિલો ની તો ખીચડી વેચી છે બોલ.
હા પછી જાંબુ.
હા જાંબુ પછી અમારે મારી દીકરી તો અહીંયા. પરનાઈ છે ને, એ તો કેટલા બધા ચોકલેતો ન કેટલા બધા મગ ભેગા કરે ને. તોકે મમ્મી, અમે તો આખા ફળિયામાં બધાને વેચીએ છીએ. અને હું એ તો એડવર્ટાઈઝ વોટ્સએપ પર મૂકી દે કે જેને ડાલ-વડા કરવા હોય, કોઈને પુદલા કરવા હોય, કોઈને શાક કરવું હોય તો મારા ઘરેથી લઈ જજો, મગ.
અને એવું નહીં કે કોઈને ન આપે, એમ જેને જોઈએ એટલા આપે.
હા હા જોઈએ એટલા આપે. મારામાં અવાજ.
એટલે છે ને જવા જેવું છે.
સાચી વાત છે, જઈશું એક વાર તો વિચાર. કરીએ છીએ કે જયારે ભગવાન બોલાવશે આપણને, હા, એનો હુકમ થશે.
કરવા આવો
હા હા, એનો હુકમ થશે એટલે જઈશું. પણ આવજે તું મારી જોડે હો મજા આવશે, બકા. માર તો તૈ છે ને, જે સરસપુર મોસાળમાં જાય છે ને? મોસાળમાં જે એના ઓટલા આગળ જ બધા પોલીસ બંદોબસ્ત હોય. અમારી બેનની સગી બનની ભોણી રહે છે ત્યાં. અને તહીં આગળ જ બધું ભંડારા ચાલે. કેટલી પબ્લિક, લાખોની પબ્લિક અરે જમે બધા પોળોમાં, હા. પોળોમાં બધું બધું જમણવાર, લાખોની પબ્લિક જમે.
આ વખતે કેવું થયુંતું, જેમણે ભગવાનનું મામેરું ભર્યું ને! એ લોકો દ્વારકા દર્શન કરવા ગયા હતા અને એમને એમણે આગળથી લખાવી રાખ્યું હશે કે અમે ભગવાનનું મામેરું ભરીશું એમ. તેવા કા દર્શન કરતા હતા અને જગન્નાથ મંદિરમાંથી ટ્રસ્ટમાંથી ફોન એમની પર ગયો. કે તમે જ્યાં હોવ ત્યાંથી અત્યારે પાછા આવો. તમારે ભગવાનનું મામેરું ભરવાનું છે, તો કેટલું સારું કહેવાય. કે દ્વારકા ભગવાનના દર્શન કરતાં મામેરું ભરવાનો મોકો મળ્યો.
હા સાચી વાત છે. અને આ મુસલમાન લોકોએ છાશનું વિતરણ કર્યું. એ તો મુસલમાન લોકો હોય આપણામાં અને આ.
એ લોકો હોય તો જ એટલી સેવા કરે ને.
હા, અને સરસપુરના બાલા હનુમાન છે ને?
હા.
એમના મહંતે ભગવાનને ચ ચા ચાંદીની ચરણ પાદુકા આપી, ચાંદીની આ મામેરામાં, હા. અને મામેરું ભરે છે. તું જોઈ રહ્યો ને, એવા સરસ સરસ કપડાં ભગવાનના. અને જમણવાર અને બધું એટલું સરસ ચાલે ને.
અને એમની બહેનનુંય. એમની બહેનના બધા ઘરેણાં, એ સુભદ્રા માતાજીના બધા તો ઘરેણાં, કપડાં, બધું જ આપે.
હા, આપણે ખર્ચો કરીએ. મામા, સારું મામેરું કેવું કરીએ, એવું સુઘડ મામેરું કરે છે, એનું રાજ ન થાય, સરસપુર. એટલે ત્યાંથી જ સારું થાય ને, ત્યાં જ બધાને જમાડે છે.
હા, અને. આપણેે છોકરીઓ તારા બધું હાથે પગે આ મેકઅપને એવું બધું નહી કરતા. એવું બધું જ આપે માતાજીના મામેરામાં
હા
ભગવાનનું બધા વસ્ત્રો આભૂષણો હા બધો ટોટલી સંગાર.
તો એમ થાય કે આપણે જ ગયા મને બોલાવતી તી મારી બેબી પણ તબિયત હારી નથી ને બધા એટલે મે ખુબ ફરી વાર હોવ આવતા વર્ષે આઈશ ચોક્કસ. તો એ બોને આપડે જોવાયને મજા આવે. એ લોકો તો એમનું ઘર છે ને એટલે ઉપર જ જતા રે અને તઈ કઠેડા ઉપર વેરાઈને બધું જોયને ચોકલેટો ને વોકલેટો બધું ઉછાળે ને આખા પેકેટો ને પેકેટો આ લે હ કે ખુશી એટલે એટલો મહિમા છે ને ભ ગવાન નો અને એટલું બધું સરસ કરે છે એની તો આટલા આટલા ટાઈમથી આ કરે છે એકસો પ ઓગણપચાસ વરસ થીયા. તો કશું એનું એ આવતું નહી.
કોઈ દિવસ અણબનાવ નહી બન્યો કે કોઈને વાગ્યું કે પછી ધમાલ થઈ એવો કોઈ દિવસ બનાવ નહીં બન્યો એટલે ભગવાનની મહેરબાની નહીં.
હાસ તો આપણને વસ વસો થઈ જાય અને આ વહે હું વાંચીએ ને પેપરમાંં વાંચીએ ને એમ થાય કે આપણે ક્યારે જોવાનો મોકો
હમ.. સાચી વાત એવું થાય આણંદ માય બહુ સરસ રથયાત્રા થાય છે.
હા ડાકોર મા કરી તી હ ડાકોરમાં રણછોડીજીની એ કરી હતી. એટલે મને તો આવું બધું ગમે એમાં તો અમારા સ્વામિનારાયણ સંપ્રદાય માં આવું બધું અ રાખે અને સરસ કરે. ભગોને જલ વિહાર કરાવે ને એવું બધું કરાવે પછી સભા કરે સંતો પ્રવચન કથા વા તા કરે એ મહિમા એ રીતનું બધું
રવિવારે સભા ભરાય.
એવુ.
હા, સભા ભરાય છે ને સ્વામી આવે સભામાં નહીં બધાને બેસ આપણે બેસવા જતા.
હા હા હા
સભા થાય.
હમણાં ના તો અમે બે ત્રણ રયવાર થી નહી જવાતું કારણ કે દાદાની તબિયત તેવી રે છે, દાદા આજે ય સોનોગ્રાફી કરાવા ગયા તા બેટા એને પગે બિલકુલ ચલાતું નહી એટલે આજે સોનોગ્રાફી કરાયી છે, હવે ખબર નય, આયા નહી હજુ. તને આખું દાદા ફ્રી હોય ને ત્યારે લઈને આપડે બધા હંગાત જ જઈશું.
હા સારું સારું હા બધા જઈશું. હા, સારું ચલ મારામાં એક ફોન આવે છે હું તમને કરું ફોન હ
હા હારુ હારુ હારુ થેન્ક યુ હો બેટા હા